હા આઈયયો આઈયો બોલો.
હાલો. બોલો સાહેબ કેવા છો મજામાં તમે
મજામાં
મજામાં નથી તમે અત્યારે મને લાગી રહ્યું છે કે તમે પાડી ઉપર બેઠા છો
અરે યાર મને ભૂખ લાગી છે મારી તબિયત થોડી એવી લાગે છે
તમારી તબિયત માં કઈ ખરાબી આવી તમને દાદર થઈ છે કઈ પણ મને એવું લાગ્યું યાર અંદર થી
અંદરવાળી ચોકણ આવો
એટલે અંદર આમ સિક્સ સેન્સ ગણ ને ભાઈ
બરોબર હા હા બોલ બોલ બોલ ચાલુ છે
થોડુંક ધીમે બોલી યાર આ નાના નદી માં આટલા બધા ટાવર કેમ લગાયા છે
નદીમાં ટાવર લગાય છેવું
હા
એ તો જોયા નથી
ભ બઉુ ટાવર લગાયા મને અહં બેઠા હું મારા ધાબાર બેઠો મને એવું લાગે અહિયાં થી મને મિનિમમ કેટલા ખબર છે મને
હા હા
પંદર થી વીસ ટાવર એમને એમ ખાલી દેખાઈ રહ્યા છે
હા યાર લાઈન જતી હશે બીજા ગામ
પણ આ અદાણી અંબાણી ના ટાવરો ના રેવા જોઈએ ભાઈ ખેડૂતોને હમ હમણાં કેવું કર્યું તું
કેવું કરે
પહી યા ડબ ધાબળઓ યાર ખેતર માં મૂકને એક પાાડવીને આપવા સરકારમાં ગણ પફો એના કારણે હમણાં બધા ગાંધીનગર ન કે્યા
હમ્મ હમ્મ
સમજોને તું ગાંધીનગર ગયા તા
સમજિયો સમજિયો
હા પછી અલા ક્યા ના ક્યાં ના ભાઈ ખેડૂતો ટ્રેક્ટર લઈ ને વિચાર કર તું ટ્રેક્ટર લઈ ને અહીથી ગાંધીનગર
ઓહો લા હોય
અહીથી ગાંધીનગર જાય એટલે ભાઈ નાની સુની વાત યાર
ના આવી મો
ટ્રેક્ટર લઈને જવું પછ નાની વાત નથી ને સિદ્ધપુર અ પાટણ સિદ્ધપુર તો બરોબર સમજે આપડે પણ રાજકોટ થી અમદાવાદ વડનગર થી અમદાવાદ અમરેલી થી અમદાવાદ
બઉુ દૂર પડે ને
અને એમાં ટ્રેક્ટર લઈ ને ભાઈ અને આખું જામ કર નાખ્યું ગાંધીનગર સુું યાર
ઉ ના હોય
તમે ક્યાં મર્યા તમે ખેડૂતો જ છો ને ભાઈ
એ કોકતા ટું કો પાડે છે મને સાહેબ
ટોકો ભલે ને પાડતું ભાઈ આપડે વાત પૂરી કરવી પડશે ને યાર
હા હા બહુ રજુ તો બે મિનિટ છે આપણા જોડે દસ મિનિટ
મે મા મારે એકલાને જ નથી બોલવાનું યાર તું પણ બોલ કઈ
હ બોલવા તો દેતો નથી
બોલ
મારે હવે શું કરવું યાર એક પરીક્ષા આવે બરોબર વીસ નગર જવાનું છે હ મારો રિકડ જવા માટે કેટલો ટાઈમ જુવઓ બે કલાક જુવઓ
ના ભાઈ અવસનગર અમદાવાદ જતા કદાચ આવે છે એટલે અહિયાંથી પચાસ સાહીઠ કિલોમીટર દૂર થતું હોય છે કદાચ
હા મારે પેલા અહિયાયા થી તો છ છ વાગે તૈયારથી ને જવું પડે ને યાર શિવપુર પર બસીથી બસ મળે ને.
શિવપુર થી નઈ ભાઈ ડાયરેક્ટ અહી થી રેલવેમાં મને લાગે એટલે અમથી રેલવે જતી હશે અહિયાયા થી
યાર મારા કઈ રીતે સેટ થાય મારે પરીક્ષા મોડું ના થાય મેં તો જોયું નથી. પછી.
ત્યા આગલા દાડે જઈને કોક કોક તો ભાઈ સંબંધી હોય ત્યાં.
કોઈ નહી મા પપ્પા ને હું માં માસિંગ ઘર ને વડું થી વારોવાર જવાના.
તો ચાલે.
આ ખાલી એકવીસ તારીખે પરીક્ષા પટી જાય ને પછી વાંધો નહી.
હમ્મ પરીક્ષા નું ટેન્શન હશે ને યાર તને.
ટેન્શન તો કોઈ નહી એમસી ક્યુ જ આવ હો માર્ક.
અરે અમારે એમસી ક્યુ આવતા હોયે તો અમે પછી એ બી સી ડી ઈ ફ જિ એચ આઈ જે કે લ ઓ મનો હમ્મ એ બી સીડી હૂંડી જવ આવે ને
અરે એ તને ખબર છે આપડે નાના હતા પછી આપડ કક્કો ના આવડતો પછી જાસુ કરીને છોકરો હતો.
હા જાશુ
પછી એ કકો ગૂટતા શીખવાડતો એના વાળી આવડી જ તે
હા.
પછી મને કે સિલેટમાં ખા ઘૂંટ ના ગા ઘૂંટને ચા ઘૂંટના આ બધું કેતા હતા.
ના હોય.
સાચું. જતન જાડી હતી ને તે શું કર્યું ખબર હોય એક સરવાળાનો દાખલો હતો.
હ હા.
તે મને ના આવડે હું એકી કરવા જો તો એટલે બાર.
તો પછી આને તો શું કર્યું કે ફૂલ પટ્ટી આવે ને લોખંડ ની ચાપટાાઈ મને તો હાથ હાથ ઉપર
હ હા
તે હાથ લાલ થઈ ગયું
એ પછી.
પછી કોઈ આવડી નહી ને એટલે પછી હું તો કોઈ બોલ્યો જ નહી.
હા.
પછી દાખલો બાખલો હું તો ના ગણ્યો. હમ્મ.
માં હું તો ત્યાર ભાઈ ટોપર હતો બને ઘડિયા વડિયા બધું ફાવતું. તું આવડતું ત ના આવડતું સાચી વાત પણ જતન બેેન હતા ચોથા માં ત્યાાર તો હું ટોપર હતો ને યાર.
વાહ ટોપર ચકેડી
તાર યાર આપણને ભાઈ બધું ખાવતું અને આપડે બેન ના લાડલા હતા તાતો.
જતન જાડીની.
હાલ ભી જતન બેેન ના સામે જ બોલ એ તો તારું નામ નહી યાદ હોય પણ મારું નામ તો જરૂરથી યાદ હશે એમને.
તું તો યાર એ એમને સામે પડે તો ને વાસણડી લઈ
ના એ તો ચંદ્રિકા બહેન હતા ને યાર.
બીજા માં તા નહી હા. ચાયા તો બીજામાં જશે કે. એ બંધ
અમાર ઝઘડો થઇ ગયો હતો ને બે બેન સાથે. ત્યારે ના જાતમાં નહીં ભાઈ મારો ગુસ્સો એટલે તણ બહુ ગુસ્સો હતો પણ નાનપણમાં.
શું કર્યો.
હવે યાર જેમ જેમ સમજણ વધી એમ એમ બધું ઠીક છે.
એવું છે ન.
નહીત કોઈનું થોડુંક ભી સહાન ના કરતો. ઈગો વાળો માણસ હતો બઉ પણ ભાઈ તાર તાર જેવો નહીં હું હાલ ભી સહન તો નથી જ કરતો પણ હું કેતો નથી.
એવું છે.
ક્યાતો નથી પણ એકક દાડો ભાઈમાં આવશે એટલે એમની
એવું કની બજાવાની ખાલી કે જે.
એક જઈ કઈને એક ભાઈબંધ છે ને
એના જો ના જવાય લ તો મારશે એની એક તાપ કોઈ કમતું નહી.
અલા ભાઈ મારો એની નબળી નસો ઘણીએ પડી મારી પાસે.
હા તો એવું ના હોય ને અબડી નાસ્તે એ તો એમ જ કે કે જ કઈ જાય કઈ ફરક પડતો નહી.
ફરક પડતો નહી પણ ફરક તો ગમે પડે ભાઈ ના.
તારા જોડે શું સબૂત હશે.
સબૂત મારા પાણી યાર એક લાયક હ.
હવે લાઈક તો એવું ના હોય ને લાઈક તો આવું કરે.
આ તો કોમેન્ટ આ.
કોમેન્ટ મે ની કરી કોઈના.
તે નહીં કરી પણ કરવા વાળા કરીને કોમેન્ટ.
શું કમેન્ટ.
તો હતું હવે જે હતું એ જવા દે ને.
રૂઝી વાળો.
એ રોઝી ના છોકરો જે
અને અમે વ કેમ ભણતા ને તે શનિવાર આવે શનિવારમાં અમારે જે આવો ને સર એ બધાને યોગા કરાવો
હા હા
સવાર સવારમાં જે મજા આવે ને હા હામ દિલ ખુશ થઈ જતું
આ હા હા
અને અત્યારે તો યાર ઘરમાં બેઠા બેઠા કંટાળો આ ગયો શું કરવું ખબર પડતી નથી
સ્કૂલ જેવી મજા ના આવે ને પછી શું કેવાનું
લાઈવ મારે તો પાવું હોય ને અગિયાર બાર પાવું કરવું થાય
હ થાય ને ભાઈ
તો બારમાં બેજવ ડાયરેક્ટ
મા હું નપશું બેન મારે ભાવ બાર નું કરવું
ના બેન મારા પેલા રિઝલ્ટ સુધારવું એટલે હું પાછું બારમું કરું મારા બારમા ઉપર કોક પરીક્ષા ની ભરતી પડે એવું કઈ દેવાનું
ભ ય આમ તો મોસ્ટ ઓફલી પાસ થયા એટલે ભાઈ
પાસ થઈ ને ભાઈ દસમું પાસ આવું પાસ કરવું હોય તો કરી શકાય કેમ ના કરી શકાય
ના દસમું તો નઈ કરું બારમું બારમું જયા દસમું તો હવે
પણ યાર બાહો બેહાન તારી જતની ઓ ઓરા ડાઉન થઈ જાય યાર મજા તો આવો પણ તારી તું કે બાસો કેમ બહાર માં બેઠો અને એમ કરી યાર તારો ઈજ્જત ડાઉન થઈ જાય હવે બાર અડધું પટી જવા આવી પહેલી પરીક્ષા થોડાક મહિનાઓમાં સ્ટાર્ટ થઈ જશે કદાચ
ક્યાંથી હજુ છઠ્ઠો મહિનો છઠ્ઠા મહિના તો સ્ટાર્ટ થી મહિનો જ થયો
ભાઈ હમણાં તો હમણાં સ્ટારત થીયો પણ દેખ આમના બે હજાર હાલ છવી ચાલેને
હા
બે હજાર સત્યાવીસની સ્ટાર્ટિંગ ના ત્રીજા મહિનામાં બોર્ડ ની પરીક્ષા હશે
ત્રીજા મહિનામાં જો તો વાર છે યાર આઠમ નવમો નવમો દસમો અગિયારમો બારમો પહેલો બીજો ત્રીજો હજુ આઠ મહિના પડ્યા છે.
હા હેલો
હા હા બોલ બોલ
વાર તો છે પણ અહિયાંર નહી મજા નથી હા
હા તો આ તે્યા કરીને એપ્રેન્ડિસ કરવાની બસ આ એપ્રેન્ડિસ કરી પાસું જોબ લગાવી પડશે
ભાભી ને ભણવાનું કેવું ચાલ બારમાં ભણે ને ભાભી શું ભાભી નામ કક સારું હતું ભાભી નામ સારું હતું
જવું પડે હતું મારે જવું પડે એના ઉપર એના નંબરે જ
નહી એમનુ એમનું નામ સારું નતું યાર કઈ નામ યાર કો અલાદીન કણ એવું હતું
અનોખી
ના ના એ તો યાર કોક બીજું કોક છે આ નહ આવું નામ નતું એમનું
તો શહેઝાદી જાસમીન જાસમીન ભાભી લે તારી
હા ભાઈ તું હમણા કતો હતો ને કે મારી પાસે કોઈ પ્રૂફ નથી
હમ
આ વાતો રેકોર્ડિંગ થઈ રહી છે આ આ રેકોર્ડિંગ કોઈની બી પાસે જઈ શકે છે.
હ તે વાંધો નહી યાર જગત માં જેટલી જ જાસમિન એક થોડી ના
હા વિજયા ની તો એક જ છે ને ભાઈ
હું વિજયને કોને ઓળખતો જ નથી
હા જો ખદરો બદલાઈ ગયો
ખધરું ચોય લે ખધરા તો કી ના કેવાય ખબર તમારે હંગાંથ દગું કર્યો હોય એનો ખદરો કેવાય
હા તો ખધરી ખધરી કવાય ને તો ભાભીને તો?
હમ એને મને એને મારા જોડે દગો કર્યો તો ખાધરી એ કેહેવાય
એનું નામ ખાધરી બરોબર આજથી
ખડરી ખ નામ એવું રાખ્યા જેવું ને ખતરો કે ખિલાડી તના એને એને કધ એને
ખાધરી તો છે હોને ભાભી બાકી
એ મારો અવાજ અલગ આવે છે અંદર તું વાત કરવી મેં
મ થોડોક આવે એવું પણ રેડી અવાજ આવે તારો
તારો કમ્પ્લીટ આવો
મારો કમ્પ્લેટ આવે છે.
કેમ એવું આરું કઈ આવા
તારો અવાજ તને તારા ફોન માં ડબલ વાળ આવે એમ કહી દે
ના એવું નથી
ના એવું નથી પાછું બોલ્યું ને અંદર હેલો
હા હા બોલ બોલ
અ તારે અહિયાં ઘરમાં આસપાસ કઈ નારિયેલ નું ઝાડ છે ભાઈ
હોવ આર્યું ને સામે
સામે જ છે? આ નારિયેળ પાડવા દેસે તાઈ
એ તો યાર હવે ખબર નથી
તો પૂજ જાય ને મારા જોતા હતા થોડાક નાળિયે
અમે બોલતા નહી લ્યા
એવું છે ભઉ
હા
એ વ્યક્તિ નું નામ શું હતું
કોનું નામ
એ નારિયેલ જેના ઘરે છે એ ડોક્ટરને કદાચ હું ઓળખું છું હેલો